નમસ્કાર
શું કરો છો મિત્રો
કઈ નહી હવે થોડાક આ બાજુ તે બાજુને વિચાર કરું છુ.
તો મિત્ર આજે હું તમને એક મારો ટોપિક છે. એના વિશે તમારા જોડે હું શેર કરવા માંગુ છું. તો તમે શું થોડી ઘણી માહિતી મને આપી શકો છો.
હા આપી સકુ છું.
હા મિત્ર, તો મારે ટોપિક છે એનું નામ છે અ જે મારે વિષય છે એનું નામ છે, ગામ અને શહેરની તુલના, તો મિત્ર તમે જોઈ શકો છો કે આજના સમયમાં આપણે જોઈએ તો ગામડાનું જીવન કેવું હોય છે અને શહેરનું જીવન કેવું હોય છે.
હા આ અમે જોઈ શકીએ છીએ.
હ આપડે શહેરના એ ખુબ જ બીજ અ કામમાં હોય છે જયારે આપડે ગામના લોકો હોય છે પણ ખૂબ જ સા હા ઓકે. એવા લોકો છે કે કંઈ ના કઈ તો કામ કર
કે, કામ એ બધુ ખુબ જ જરૂરી છે, આપડે જોવા જઈએ. તો જે સહેર ના લોકો હોય છે એ દિવસ દરમિયાન કામ કરતા હોય છે, ને કઈ કંપનીમાં કે કઈ કોઈ જગ્યાએ કામ કરવા જતા હોય છે, અને જે ગામડાના લોકો હોય છે એ અ દિવસ દરમિયાન કે કઈ ખેતી કે પછી એવા કરવા જત આ વિશે, શું થોડી ઘણી માહિતી તમે મને આપી શકો છો મિત્ર? હા.
આપણા ગામડા ગામડામાં રોજગાર ઘટી રહ્યું છે એને, શહેરમાં રોજગાર વધી રહ્યું છે. એના કારને જે આપણા ગામડા વિસ્તારના લોક. કુશે એ. શહેર માં જવા માંગે છે.
ગામડામાં બધ્ધી રોજગાર મળી શકે છે પણ ય યોગ્ય રીતે એનું નિરાકરણ લાવવું પડે છે. જો એનું નિરાકરણ નહીં આવે આવે તો પછી ગામડાના બધા જે નાગરિકો છે એ રોજગારો છે એ લોક ખું શહેરમાં જઇયેને પોતાનું રોજગાર અને જીવન નુ ગુજારણ કરે છે. એના કારણે આપણા ગામડામાં વસ્તી એટલી દેખાતી નહી
હા, મિત્ર તમારી વાત તો સાચી છે. કારણકે આજના સમયમાં આપણે જોવા જઈએ તો મોંઘવારી પણ વધી રહી છે, ને એમાં એવી અમુક વસ્ત હોય છે, વસ્તુઓ હોય છે જે બંને લોકો માટે ખુબજ જરૂરી હોય છે. પણ મિત્ર તમને એવું નહીં લાગ્યું કે આ બંને લોકો જે બંને ગામડાના અને અહ શહેરના લોકો છે એ લોકોએ જે જીવવાની કળા છે, એ અલગ અલગ છે. કરેંટ ડે આપણેે જોવા જઈએ તો ગામડામાં જે લોકો હોય છે એ સુખીથી જીવતા હોય છે, કારણકે આપડે જોવા જઈએ તો એ શારીરિક રીતે અને અહ માનસિક રીતે તે ખૂબજ મજબૂત હોય છે. કારણકે એ લોકો ખેતી કરીને પોતાનું જે પણ કઈ મળે એના ઉપર નિર્ભર હોતા હોય છે, ને તે દરમિયાન એ લોકો ત્રણ કે ચાર વર્ષ સુધીનું પાક ભેગા કરી લેતા હોય છે. ને એના મા કમપેરમાં આપડે અહ શહેરમાં જોવા જઈએ, તો જો માણસ કામ નઈ કરે તો એને ખાવાનું મળતું નથી, કારણકે અહ એને શહેરમાં એવી વસ્તુ છે કે કામ કરવું જ પડે કારણકે એની અંદર એવું અહ એ લોકો પાછે કઈ હોતું નથી, કે એ લોકો કઈ હ ભેગા કરીને આગળ ખાવાનું પ ભંડોળ કરી શકે છે. ને મિત્ર તમને એવું ન આવે જે જે શહેરના લોક જે એનું હ થોડી ઘણી આપત્તિ કે, થોડું ઘણું વાતાવરણમાં ચેન્જીસ આવતા એ લોકોના ઉપર તરત અસર થઈ જતા હોય છે. ને આપડે નોર્મલી જોવા જઈએ ઘાવડાના લોકો. તો એ લોકો થોડો ઘણું બુક કરઆવે તો પણ એ લોકો સહન કરી લેતા હોય છે.
હા, આ ચેન્જીસ જોયા મળી શકે છે. કેમ કે આપણે જોવા જઈએ. તો ગામડાના લો હમાં બોખારે કે થોડું ઘણું તાવ આવે તો કુદરતી દવા ના લીધે, એ લોકો સુધરી શકે છે અને એ કોમ્પ્રોમાઈઝ. કરીને હ સુધરી શકે છે. જયારે શહેરના લોકો ખુશી. એ થોડી ઘણી બીમાારીહોઈ શે એને હો કૃત્રિમ દવા એટલે કે દવાખાનામાં ક તો બીજી જગ્યાએ જાય છે. છે અને એ પ્રોબ્લેમ એ લોકોની મોટી થઈ શકે છે જ્યારે ગામડાના લોકો લોકો છે એ તંદુરસ્ત હોય છે અને એ લોકોમાં વધારે પડતી બીમારી જોવા મળી શકતી નથી જયયારે શહેરના લોકો છે એ લોકોમાં વધારે પડતી બીમારીઓ જોવા મળી શકે છે જેમ કે આવા ખાવામાં આમાં ફરક પડી શકે છે. જયારે ગામડાના લોકો છે એ સાદું સિમ્પલ ખાવાનું રહે છે જ્યારે શહેરના લોકો છે એ પીઝા બર્ગર એવા ફાસ્ટ ફૂડ ખાય છે અને એના કારણે આપણા જે જઠર અંદર ચરબી બને છે ચરબી ના લીધે આપણને હાર્ટ અટ્ટાક જેવા હો આપને નુકસાન અટેક જેવા આવી શકે છે એના આરોગ્યમાં હાડઅસર પડે છે. એવું જોવા મળી શકે છે.
હા મિત્ર તમારી વાત એકદમ તદ્દન સાચે છે, કારણ કે હાલના સમયમાં આપણે જોવા જઈએ તો જે શહેરના લોકો હોય છે એ લોકોને કઈ પણ થોડી પ્રોબ્લેમ કો કે આપત્તિ આવી પડે શરીર ઉપર તે ડોક્ટર પાસે દોડી જતા હોય છે. ને ડોક્ટર એ લોકોને અલગ અલગ એવી દવાઓ ટીકડીઓ પીવા માટે આપે છે. ને એ તીકડું એ સવાર સાંજ પીવાની હોય છે. છે, ને એ જો નોર્મલ થોડું માથું દુખતું હોય ને એવી બધી દવાઓ આપે તે દરમિયાન એ જો દવા લે, તો એમાં એવું થાય કે એ દવા લે તો એની માત્રા થોડી વધી જાય, એના કારણે પણ એને શરીર ઉપર અસર થઈ શકે છે, અને એના લીધે હા. જે ચરબી છે એ પણ એની વધી શકે છે, આથી એની અસર ખુબ જ એના શરીર ઉપર પડે, અને એ માણસ સુધરી તો જાય પણ એની જે અસર છે એ શરીરમાં જ હોય છે. ને પછી આગળ જતા એ એના માટે મોટી મુશ્કેલી બની શકે છે, ને એમાં એવું છે કે થોડી માત્ર આપણે વધારી લઈએ તો અમુક, અ વધારું પણ એના શરીર ઉપર અસર થઈ શકે. જયારે ગામડાના લોકો છે, એ તમે કીધું કે એ એ લોકો કોમ્પ્રોમાઈઝ કરી લેતા હોય છે, ને અમુક કુદરતી કે પછી દવા જ કરતા નથી એમને એમ સારું થઈ જશે, કારણ કે તેના જે વાત વાતાવરણ છે એ ખૂબ જ સારું હોય છે, કારણ કે ત્યાં આજુબાજુ કોઈ એવા પ્રદૂષકો નથી કે સારું એવા વૃક્ષોને એવું બધું લીલુંને એમ, તની હવાને એવું બધું પરિબરો કે બીજા બજા પરી એ સારા રીતે હોય છે, જયારે આપણે શહેરની વાત કરીએ, તો ત આજુબાજુ એવા વાતાવરણની વાત કરીએ તો, એ વાતાવરણ તનુ વાતાવરણ સાથે મેળ ખાતું નથી. અને એમાં એવું છે કે હમણાં ધીરે ધીરે જે શહેરનું જીવન છે, એ ખૂબ જ મુશ્કેલી તરફ જઈ રહ્યું છે, કારણ કે આપણે જોવા જઈએ તો શહેરમાં, એકની અંદર થોડી દૂર જતા ગલી પર ગલી ગલી પર ગલી, તો તણું જે લોકો છે એની પણ વસ્તીઓ વધી રહી છે, કારણ કે વસ્તી વધારવાના કારણે પણ સમસ્યાઓ કે જે જોય પરિબળો છે એની, જે ડિમાન્ડ છે માંગણી છે એ વધી રહી છે, જયારે આપણે શહેરમાં જોવા જઈએ તો, જે નોર્મલી જોવા જઈએ તો એમ તો વસ્તી વધી રહી તણું જે વાતાવરણ છે તે મુજબ એ લોકો સારી રીતે રતા હોય છે, મિત્ર તમને એવું લાગે કે જે, અ શહેરીના લોકો હોય છે એ તરત બીમાર થઈ જતા હોય છે, જે ગામડાના લોકો હોય છે એ તરત બીમાર થતા નથી.
આપણે ગામડામાં ફેક્ટરી હો કે એનું પ્રદૂષણ હોતું નથી જ્યારે શહેરો વિસ્તારમાં મોટી મોટી ફેક્ટરી હોય છે, એના કારણે પ્ર થાય છે પ્રદૂષણ લીધે વાતાવરણમાં ચેન્જીસ થાય છે, ચેન્જીસ ના કારણે, જે આપણને વાતાવરણ ચેન્જીસ ના લીધે માણસ ઉપર આડઅસર પ પ છે. આડઅસર ના કારણે આપણને જુદી જુદીઓ બીમારી થાય છે. આપણને જોવા જઈએ તો જે આપણે ફેક્ટરીના જે પ્રદૂષણ થાય એના. થી વાદળ બને છે, એ વાદળથી એસિડ વરષઓ થઈ શકે છે. એસિડ વરષાના લીધે આપણને કોઈ માણસ કે જીવજંતુ પર એ એસીડ વર્ષા પડે એના કારણે સ્કીન પ્રોબ્લમ ખા તો જી એવુ જંતુ રેય એમાં. આપણને પોષણ હો ઘટી શ પેશી. એવું હો થઈ શકે છે, એના લીધે વધારે પડતા બીમાર હો પડી. શકે છે.
હા મિત્ર, તમારી વાત એકદમ સાચી છે. બીજી એ વાત છે કે ગામડાના જે લોકો હોય છે તે પોતે ખેતી કરતા હોય છે ને પોતે ખાઈને બનાવીને ખાતા હોય છે જેમાં એ લોકો શારીરિક અને પૌષ્ટિક આાર ખાતા હોય છે. જારે તમે પેલા કીધું તેમ શહેરના જે લોકો હોય છે જે અલગ-અલગ વેરાયટી કે અલગ-અલગ જે બનાવાનું નવી-નવી ડડીસીસ હોય છે ખાતા હોય છે એના કારણે પણ એ લોકો જુદા પડતા હોય છે. તમે જોઈ શકો છો કે આપણો દેશ જે છે એ ખેતી પ્રદાય દેશ છે. એમાં જે ખેડૂત છે એ ખેતી કરીને જે ગામડાના લોકો હોય છે ખેતી કરીને પોતાને જેટલું જોઈ લું રાખી લેતા હોય અને બીજું બધું હોય તે વેચી દેતા હોય છે ને જે વેચેલું હોય છે એ લોકો જે શહેરના લોકો હોય છે તે ખરીદીને પછી પોતાનું ગુજરાન કે બધું ચલાવી લેતા હોય છે. એનાથી એ બંને લોકો છે તે નિર્ભર એટલે મદ મદદ જેવા કરતા હોય છે. તો હમણા આજના સમયમાં મિત્ર આપણે જોવા જઈએ તો જે એમ જોવા જઈ તો જે શહેરનું જીવન અને જે ગામડાનું જીવન એ બંને જીવનમાં તમને કયું જીવન સારું જેમ લાગે?
જોવા જઈએ તો આપણને ગામડાનું જીવન મને સારું લાગી રહ્યું છે કારણ કે તેમાં આપણે તંદુરસ્ત અને ફિટ રહી શકીએ છીએ એમાં આપણે ઘરનું પોતાનું ખા કુદરતી રહી શકે એ છે અને કામ કરીને આપણે તંદુરસ રહી શકીએ છીએ અને તબિયત આપણે જાળવી શકીએ છે.
હા મિત્ર, તમારી વાત એકદમ સાચી છે કારણ કે મને જેવું લાગે કે ગામડાનું જીવન જે છે એ ખુબ જ સારું છે. તમે મને એટલો તમારો કિંમતી સમય આપ્યો તે બદલ હું તમારો ખૂબ-ખૂબ આભારી છું.
શું વાંધો નહી વેલકમ.
હા મિત્ર થેન્ક યુ મિત્ર.
વેલકમ.